જય શ્રી કૃષ્ણા. કેમ છો, તમે?
એકદમ મજામાં, તમે કેમ છો?
હા, એકદમ મજામાં, શું કરી રહ્યો છો, હમને?
કઈ નહી હાલમાં તો કંપનીમાં જે જોબ કરો છો ત્યાં જઈ રહ્યો છું અને ઘરે પણ હમણાં હાલમાં થોડી ઘણી અમારા ઘરના થોડા ઘણા બીમાર છે, પણ ચાલ્યા કરો છે, તમારે ઘરે કેમ છે, તમે શું કરો છો, હમણાં જોબ ક્યાં કરો છો?
હું તો હમણા તો હમણાં એક વર્ષથી જ લાયકો છું જોબ કરવા, એટલે કે ઘર એટલે કે ઘર ના નજીક એટલે કે થોડા અમારા ઘર ના નજીક થોડુંક શહેર નજીક જ છે ત્યાં કરું છું અને સારી એવી જોબ છે ને અમાણા ઘરમાં તો બધા સારા જ છે બધા સ્વસ્થ રાખ. રાખે છે અને અમારા ગામડું પણ ખુબ સારું એવ સ્વસ્થ છે. તમારા ગામડામાં કેવું છે, બધા સ્વસ્છતા રાખે છે, પછી પ્રદૂષણ વધારે કરતા છે?
અમારે ત્યાં તો કેમ છે એ હું તો હાલમાં સિટીમાં રહું છું, એટલે અહીંયા તો પ્રદુષણનું પ્રમાણ તો રહે જ છે અને હાલ માટે જે ઉનાળાની ઋટુ છે એટલે ગરમી પણ ખૂબજ પ્રમાણમાં લાગે છે અને અમે ગરમીના કારણે ઘણા બધો જે છે માનસિક એટલે કે માથું નેવું દુખ ખ્યાવાના ઘણા બધા રોગોનો પણ અમે ત્રણ આપેલો શિકાર બન્યા છીએ, ખાસ કરીને અમારે ત્યાં અમારે તો અમને એટલો બધો વાંધો નથી આવતો, પ્રોબ્લેમ નથી આવતો, પરંતુ જે અમારા નાના બાળકો છે અને જે દાદા દાદીઓ છે એ લોકોને ઘણો એવો પ્રોબ્લમનો સામનો કરવો પડે છે, એ લોકો હાલમાં તો જે બાળકો છે એ લોકો જે મેદાનમાં રમતા હોય છે ત્યાં ગરમીનું પ્રમાણ ત્યાપ તાપ સીધો લાગે છે, એટલે એ લોકોને પણ માથું દુખવાનું ઘણા બધા જે રોગ છે તે થઈ શકે છે, એટલે અહીંયા પ્રદુષણ ન પ્રમાણ તો ઘણું એવું છે, તમારી બાજુ શું છે, પ્રદુષણ છે કે તમે શું ઉપાય કર્યો છો? પ્રદુષણ નિવારણ માટે.
ગામડાના લોકો અને અમારા ગામડે તો સ્વસ્થ છે પરંતુ ગામડાના લોકો અમુક એટલા બધા શિક્ષિત કે એ લોકો મગજમાં એટ હોતું નથી કે એ લોકો કચરો કચરો પેટી માંજ નાખેને ગમે ત્યાં અમુક વા ફેંકી દે છે, અને બધું ગમે ત્યાં વ્યસન કરે છે, ધુમરાપાન કે પછી બધું ગુટકાઓ ખાય છે ને ગમે ત્યાં થૂંકી દે છે, એવું કરવું જોઈએ નઈ. અમારા ગામડુ તો એટલા બધા ગામના એટલા બધા લોકો જાગૃત છે ને એ લોકો માને છે કે સ્વસ્છતા રાખીે ત્યાં જ પ્રભનો વાસ હોય, ને બધા કચરો ગમે ત્યાં નાખતા નથી અને અમારા ગામડામાં એટલી બધી સહ એ પણ છે કે જ્યાં કચરા પેટીઓ આપી છે, બધાના ઘરે ઘરે પણ આવા ડસ્ટબિન આપ્યા છે સરકારે અને ગામના સરપંચે પણ એ બધી સહાય મોટી બધી આપીજ છે અને હું પણ સ્વસ્થ તો રાખું છું અને મારા ઘરના બધા જ માને છે અને સ્વચછતા તો રાખવી ખૂબ જરૂરી છે, તમે કીધું કે આવા બધા રોગો થઈ જાય છે, ઘણા બધા ના રોગો થાય છે, સ્વચ્તા ન હોય તો અને પ્રદુષણ ના કારણે બધા લોકો એટલે કે તમે કીધું કે શહેરમાં તો પ્રદુષણ રહે છે, પરંતુ તમે પણ નગરપાલિકા મહાનગરપાલિકા કહેતા હશે હશે કે કે? કે આવું સ્વસ્તા રાખવી જોઈએ અને આવું બધું પ્રદુષણ બધા કરે છે, તો ભાઈ સરકારે રોકવા જોઈએ અને દંડ પણ કરવો જોઈએ. તમારા શહેરમાં કેવું છે કે સરકાર બધું આવી નગરપાલિકા તમને બધી પ્રદુષણ અટકવા સલાહ આપે છે કે પછી એ લોકો કઈ નતા જ નથી એુંમાં?
જે તમે કીધું તેમ તમારે અહીંયા સારું છે બધા નિયમોનું પાલન થાય છે. અમારે ત્યાં શું છે સિટીમાં તો લોકો એમ તો હાલમાં જે ટેકનોલોજી વાળો જમાનો છે એટલે મેચ્યોર થઈ ગયા છે, પરંતુ હાલ જે પહેલા જે સિટી હતી અમારી જે એક બે વર પહેલા ફેમસ હતું, કે લોકો જે ભાન ગયા ગમે ત્યાં કચરો નાખતા હતા અને સાંજના સાંજના સમયે પણ જે વાસ આવતી હતી સુક આવતી એના કારણે પણ ઘણા બધા બીમાર પડતા હતા, ત્યારબાદ અમે બધા ભેગા થયા જે અમારા જે સોસાયટી વાળા હતા જે મિત્રો હતા અને જે કુટુંબ વાળા હતા તે લોકો આખાના ભેગા થયા, મિટિંગ કરી અને અમે લોકોને સમજાવ્યું અને ખાસ કરીને બાળકો હતા તે લોકોના પર જે આમ સારી અસર થાય એ બાબતો અંગે અમે મિટિંગ રાખી હતી અને બધાને સમજાવ્યું કે કચરો હંમેશા આપડે કચરા પેટીમાં નાખવો જોઈએ અને આપણા જે આસપાસનું વાતાવરણ છે એ સ્વચ્છ રાખવું જોઈએ અને બાળકોને પણ સારી રીતે સમજ પડી અને અમે સરપંચશ્રીને પણ અરજી કરી એટલે એ લોકોએ પણ જે ઠેર ઠેર જે જગ્યા હતી ત્યાં કચરા પેટીની વ્યવસ્થા કરી શકાય, જ્યાં એટલે કે લોકો બેસતા હોય અને ગ્રાઉન્ડમાં ના્યાં પણ કચરાપેણી પેટીની વ્યવસ્થા કરી એટલે ઘણી બધે અમે કચરાપેટીની વ્યવસ્થા કરી તેથી કચરોની ફ માટે સારું પડ્યું અને હાલમેટ પ્રદૂષણનું પ્રમાણ ખૂબજ ઓછું થઈ ગયું છે અને અમારી જે કંપની હતી તેમાં પણ ઘણું બધું પ્રદૂષણ થતું હતું, એ બધુંનો પણ અમે ઉપાય કર્યો છે અને હાલમેટ સારું છે, તમારી બાજુ કેવું છે, તમાર બાજુ પહેલા પ્રદુષણ હાલમાં પ્રદુષણ નહી હતું, પરંતુ પહેલા કેવું હતું, કે પલા તમાર પ્રદુષણ નહી હતું?
અમારે પણ તમે કીધું કે તમારા કંપની બા પેલા પ્રદુષણ થતું હતું અને હમ ઓછું થાય છે, અમારા ગામડાઓમાં પહેલાં અમુક એટલે કે ત્રણેક વર્ષ પહેલાં ખૂબ પ્રદૂષણ થતું હતું અને બધા શિક્ષિત ન હતા અને હું એટલે આમ મેં અને બધારા ગામના બધા ભાઈઓ બંધુ જણાવ્યું કે ગામના સરપંચને કીધું કે આપણું ગામડું ખૂબ પ્રદુષણ થતું છે અને આપણે અટકાવવું ખૂબ જરૂરી છે. આપડે જો આને અટકાવશું નહી, તો પછી આપડા ગામ આપણું ગામમાં બધા ઘણા બધા રોગચાળો ફેલાશે અને આપણા ગામના બધા લોકો બીમાર પડશે, આથી કરીને અ બે ત્રણ વર્ષમાં ખૂબ મોટા પ્રયાસો કરીએ અને અમારા ગામડું સ્વસ્થ અને સુંદર સુંદરમય છે અને ગામડામાં અમે ઘણા બધા વૃક્ષો પણ રોપીએ છીએ અને જેના કારણે ઓક્સિજનનું પ્રમાણ આપણે વાતાવરણમાં વધારે રહે છે, જેના કારણે બધાના લોકોને સ્વસ્થ હવા મળી રહે છે. જો આપડે વૃક્ષોને કાપી નાખીએ તો પછી વૃક્ષો ઘટતા જાય છે ને તેમાં આખું પેલું જ થઈ જાય છે જેના કારણેામ કાર્બન ડાયક્સાઇડનું પ્રમાણ પણ વધી જાય છે અને ગરમી પણ ખૂબ વધે છે અને ગમે ત્યાં આપડણે સળગાવીએ તો પછી ધુમડાને કારણે પણ વાય હવામાં ઘણી બધી વાયુઓ ફેલાય છે અને જેના કારણે બધાને શ્વાસ લેવામાં તકલીક રહે છે. આથી હું તો આ બે વર્ષમાં બધાને સમજાવ્યું અને અમારા ગામના સરપંચે પણ ઘણી બધી એમને સહાય આપી અને તેઓ પણ ખુબ માને છે કે ગામડાઓના લોકો અને બધા જ લોકોને માન્ય છે અને હું આવી રીતે અટકાવું છે પ્રદષણ. તમારા બાજુ કેવું છે, પાણી સારું મળી રહે છે કે પછી પાણીમાં થોડું ઘણું મિલાવટ કે પછી આવું બધું કીટાણુ હોય છે, કે પછી શુદ્ધ હોય છે?
અમારે ત્યાં કેવું છે તમે જે જાણે એ વાત તદ્દન સાચી છે અમારે ત્યાં પણ પાણીની સગવડ તો એટલી બધી સારી નથી અપૂર્તી જ છે જો પહેલા શું હતું અરે હાલ પહેલા શું હતું કે જે પાણી હતું તે અમે ખુબ જ એટલે કે કચરો નદીનું જે કંપનીનું. પાણી હોય છે ગંડું એ પણ નદીમાં જ છોડવામાં આવતું અને હવાનું પણ ઘણું એવું પ્રદુષણ થઈ ગયું હતું એટલે ત્યારે શું હતું કે બે જ ટાઈમ માટે પાણી આવતું હતું સવારે સવારે નવ વાગ્યા સુધી આવતું હતું અને સાંજે પાંચથી સાત એવું કંઈ ટાઈમ હતો સર કોઈ યાદ નથી પણ એ ટાઈમ હતો ને એ. ટાઈમમાં જ અમારે પાણી જે પણ સુવિધા ટ એ ટાઈમ પર કરી લેવાનું હતું પછી પાણીનો કાપ મુૂકવામાં આવતો પરંતુ અમે એ બધો આ બાપટ અંગે આંદોલન કર્યું પછી મ્યુનિસિપાલિટીમાં અરજી કરી સરપંચશ્રીની મુલાકાત લી અને ઘણા બધા ઉપાય કરવાના પ્રયત્ન કર્યા ત્યારબાદ. એ અમે એનો ઉકેલ લાગીએ પરિણામ લાવીએ અને હાાલમાં તો ખુબ જ સારું છે અમને પાણી મળી રહે છે અને ખુબ જ સારી બાબત ગણાય છે અને અમારે અ્યાં શું છે્યાં જ્યાં કચરો નાખતા હતા ત્યાં પહેલા એકદમ બહુ ગંડો થઈ ગયો હતું પરંતુ અમે કચરાનો નિકાલ કર્યો. અને ત્યાં શું કર્યું અમે જે વનસ્પતિઓ છે તે રોપી અને ઘણા બધી ફળ ફળા દેવાળી વનસ્પતિ જેમકે જમરૂુક છે પછી જાંબુ છે એવું બધા ફળો પણ રોપ્યા એટલે શું છે ત્યાં જે ગ્રાઉન્ડું બાળકો રમવા આવે તો ત્યાં ફળ પણ ખાઈ શકે અને બધું એ લોકોને પૌષ્ટિક આહાર મળી શકે. એમ તો હોય છે કે બાળકો ત્યાંના જે બહાર સ્ટોલ લાગેલા હોય છે ગ્રાઉન્ડ બહાર જે વડાપ ડાબેરી એ બધું જાય ખાતા હોય છે અને ત્યારે તો નાના જયારે બાળકો હોય ત્યારે એના પર કોઈ ખાસ અસર થલી નથી પરંતુ ત્યાર પછી એ બાળકો પર એટલે કે જારે. જેમ તેમ ઉંમર વટી જાય તેમ તેમ એ લોકોને ઘણી બધી પરેશાનીઓનોો સામનો કરવો પડે છે એટલે એ બાબત અંગે અમે ધ્યાન રાખ્યું અમે આંદોલન કર્યા અને હાલમાં તો અ અ્યાં ખૂબ જ સારું છે પાણી પણ એકદમ ટાઈમ ટુ ટાઈમ ચોવીસ કલાક ઉપલબ્ધ હોય છે અને સારું પાણી આવે છે પહેલાના જે પાણી આવતું હતું તે. પીને એટલે કે વાસ પણ આવતી કોઈ વાર કોઈ વાર પાણી પીને ઘરના જે અ પણ બીમાર પડી જતા દાદા દાદી બધા બીમાર પડી જ હતા અને ઘણ બધું પ્રોબ્લેમનોો અમે સામનો કરવો પડતો હતો તમારી બાજુ શું છે તમે જે ગ્રાઉન્ડ હોય છે ત્યાં હું ફળફળા દને એું રોપો છો.
હા રોપ્યા છે ને કારમ કે આવું ફટફટેથી રોપ્યો તો પછી એમ કોઈ પણ. અને તે લોકોને સારું ફળ મળી રહે અને તેઓ પણ સારી રીતે ખાઈ તો રોપવું જ જોઈએ કારણ કે ગામડામાં બધા વૃક્ષો રોપે તો પછી સારું. ફળદ્રપ આપે અને હવામાં હવામાન પણ ખૂબ સારી રહે તમારા શહેરમાં કેવું છે કે હમણાં એ શહેરમાં તો ગરમીનું તાપમાન તો વધારે રહે જ છે કારણ કે શહેરોમાં ઘણી બધી કંપનીઓ આવી જાય છે ઉદ્યોગના કારણે તો આવું બધું શહેરમાં તાપમાનની ટેમ્પરેચર તો વધારે રહે જ છે તમારા શહેરમાં કે હવા હવામાન ફરક પડે છે કે તમને શ્વાસ લમાં કોઈ તકલીફ પડે છે કે પછી સારી આવે છે એમ
એમ તો ખુબ જ સારું વાતાવરણ રહે છે પરંતુ એમ તો બધી રૂટોમાં ખુબ જ સારું રહે છે પરંતુ હમ છે ચોમાસા રૂટ ચાલુ રહી છે આ રૂટોમાંબ ખુબ જ ગરમી લાગે છે એટલે અમે બહાર નીકળીએ તો પણ એકદમમ અમારી જે આપ જે હાથળ હોય છે ચામડી હોય છે ત્યાં એકદમ ઝાડ ભરવા લાગે છે એટલો બ ગરમી પડે છે સિટીમાં એટલે અમે એના ઉપાય કરી કે અમે જે વરસાદના ચોમાસામાં જે આપણે છત્રીનોો ઉપયોગ કરીએ છીએ તે છત્રીનોો ઉપયોગ કરીએ છીએ અને અમે બાળકોને પણ ગ્રાઉન્ડ પર રમવા માટે કે કશે પણ જવા માટે અમે જરા સ્કૂલ મોકલવાના હોય તો સવારે પરમાં સાત થી આઠ વાગ્યા કારારામાં મલી હતી અને સાંજે પણ રમવા માટે એ લોકો સ્કૂલ થી આવી રહ્યા પછી ગ્રાઉન્ડ પર બી ચાર થી પાંચ વાગ્યા પછી જ મુૂકેલી છે અને સાંજના અમે પણ બધા વડીલો બેસીએ અને વાતચીત કરીએ છીએ અને બપોરે પહેલા બેસતા હતા પરંતુ હાલ માટે ગરમીનું પ્રમાણ ખૂબ જ સારું એવું હી ગયું છે એટલે અમે બેસી શકતા નથી અને સાંજના અમે બધા ભેગા થઈએ છીએ અમે પ્રદુષણ નિવરવા માટે ઘણ બધો વાતચીત પણ કરીએ છીએ અને ઘણા બધા વ્યક્તિઓ જે એટલે કે વૃદ્ધો હોય તે પોતાનો પ્રસ્તાવ પણ મૂકે છે કે આપણે પ્રદુષણ નિરવા માટે આવું કરવું જોઈએ પછી વૃક્ષારોપણ કરવું જોઈએ પાણીનો જેમ બ ઓછો ઉપયોગ કરવો જોઈએ જે પ્રદુષણ છે તેને કારણે જે વજન સ્તળમાં જે ગાબડા એટલે કે ખાડા જે જગ્યા ખાલી પડી ગયા છે એનાથી સૂર્યના કિરણો સીધા પૃથ્વી પર પડે છે એને કારણે ઘણી બધી વનસ્પતિ ન પણ નાશ થાય છે એમ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો તો કરવો પડે છે અને અમે હાલમાં તો સારું છે એમ તો વાતાવરણ પણ અમે હવે ધીરે ધીરે આપણે જે આધુનિક બ બ થટો જાટો છે તે રીતે અમે સુધારા વધારા પણ કરીએ છી તમારા બાજુ કેમ છે તમારી બાજુ સુધાર ઓર્ડર કરવા અંગે તમે સ બેસીને વાતચીતો કે પછી મીટિંગો એવું કરો છો
હા એવું તો કરવું જ પડે નને કારણ કે આપડા લોકોને લોકો સાથે ચલવું ખૂબ જરૂરી છે કારણ એકલા થી કઈ થતું નથી એટલે આપ લોકોને સારી રીતે સમજાવવીું જોઈએ કે પાણીનું પ્રદુષણ કોઈ પણ પ્રદુષણ કરવું જોઈએ નહી અને આપડું આપડ બાજુ એટલે કે આપણા વિસ્તારોમાં સારું પ્રદુષણ અટકાવવું જોઈએ અને સ્વચ્છ રાખવી જોઈએ સ્વચ્છ રાખીએ તો જ આપણે ગામડું કે આપણો દેશ ખૂબ સારી રીતે વિકસિત કરે અને આપણા દેશમાં કોઈ રોગચાળો એવો મોટો ફેડાય નહીં તો અમે પણ તમારા શરીરોમાં ઘણા બધા નજીક તમારા એું એ જગ્યા હોય ત્યાં આવું રોપો અને વૃક્ષો ન વધારે રોપણ કરો જેથી કરીને ઓક્સિજનમાં પ્રમાણ વધારે રહે અને તમારા સ્વાસ્થ્યમાં કોઈ તકલીફ ના પડે
હા તમારી વાત બરાબર છે
હા સારું મર્યે ને